હલો.
હેલો કેમ છો?
મછું તું કેમ છે?
હું પણ મજામાં છું એકદમ આ વખ તે છે ને બધા ફેમિલી સાથે છે ને બાર ફરવા જવાનું નક્કી કરી રહ્યા છીએ અમે. તો તારી ફેમિલી ને પણ સાથે આવવું હોય તો તું પણ કે. પણ અમે હજી એ નક્કી નથી કરી રહ્યા ચોક્કસ કોઈ જગ્યા કે કઈ જગ્યા પર જાઉં. કે જ્યાં આપણને ફરવા માટે પણ મજા આવે અને ચાર પાંચ દિવસ નો ટાઈમ પણ નીકળી જાય કે એવી કોઈ સરસ જગ્યા હોય કે જ્યાં બાલકો નો મન પણ એકદમ પ્રસિદ્ધ થઈ જાય. અને અમ વડીલ ને પણ મજા આવે. અને આ આ આપણને લોકો ને પણ મજા આવે. તારા એ આવું છે તારા ધ્યાન માં છે એવું કોઈ સ્થળ.
હા હું તો વિચારી રહ્યો છું કે મારે હમણા છે ને ત્રણ ચાર દિવસ હું ફ્રીજ છું. તો મારો વિચાર એવો છે કે હું જયપુર ફરવા માટે જાઉં.
અરે વાહ જયપુર. હા તે કીધું કે જયપુર છે ને એ તો ખાસ કરીને હે ને રાજ સ્થાનની રાજધાની છે. અને તેને ગુલાબી નગરી અથવા તો પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ શહેરની સ્થાપના હૈ ને મહારાજા સવાય જય શ્રી દ્વિતીયયે ઈશવીસન સત્તરસો સત્યાવીશ માં કરી હતી અને તે ભારતનનું પ્રથમ સુ આયોજિત પેલેસ અ શહેર માનવામાં આવે છે. તને ખબર છે જયપુરમાં ઘણા બધા સ્થળો છે ફરવા માટે
હા ખબર છે મેં તો છે ને અહીંયા ત્યાં જવા માટેની છે ને ત્રણ દિવસની પ્લાનિંગ પણ મેં કરી લીધી છે. હુ તને હું જણાવું.
હ હ કઈ રીતના જશો.
બરાબર છે જો મેં જે રીતે પ્લાનિંગ કરી છે હું જણાવું છું તને જો પડે જયપુર પહોંચીએ બરાબર છે એટલે સૌથી પેલા પેલો જે દિવસ હોય ત્યાં આપણે છે ને ઈતિહાસિક સ્થાપ્યો અને પિંક સિટી નું હાટ જે કહેવાય ત્યાં આપણે ફરશું બરાબર છે તો આપડે સવારે નવ થી સાડા બાર વાગા સુધી છે ને ત્યાં આપડે આમેર કિલ્લો છે આપડા દિવસ ની શરૂઆત આ ભવ્ય પહાડી કિલ્લા થી કરી. અને રાજપૂત નિસપાથપય્ય હરીસા ના કા કિલ્લો ત્રીસ મહેલ અને અહીંથી દેખાતો નજારો અજભૂત છે. અને ત્યાર પછી આપડે જળ મહેલ છે આમે આમેર થી પાછા ફરતી વખતે મિનસાગર તળાવની વચ્ચે આવેલ જળ મહ મહેલ નું સુંદર દ્રશ્ય છે પણ આપડે જોઈ શકીએ બરાબર છે અને ત્યાં પછી આપડે છે સિટી જયપુર ના મહારાજા નું નિવાસ સ્થાન અને સ્થાય સંગ્રહાલયની મુલાકાત પણ આપ લેશું અને ત્યાં પણ જંતર મંતર છે જે સિટી પેલેસ ની બિલકુલ બાજુ માં આવેલી આ પ્રાચીન
ખગોળીય વેધશાળા જુઓ અને જે યુનેસ્કો વર્લ્ડ હેરિસાઇટ પણ છે. અને ત્યાં આપડણે હવા મહેલ પણ છે આપણે સાંજના સમયે હવા મહેલ ની બાર થી તેની સુંદર લાઈટિંગ અને તેનો લુક જોઈ શકેએ છે. નજીકના જોહરી બજારમાં અથવા બાપુ બજારમાં એન બુલ્મ પછી જ્વેલ જેની રાજસ્થાનની હસ્તકલાની ખરીદી કરી અને ત્યાં સે કોઈ સારી રેસ્ટોરન્ટ અથવા તો અસલી રાજસ્થાની દાળબાટી ચુરમાનો પણ આપણે બાદ લઈ શકીએ. એ પેલા દિવસનું હતું બરાબર છે અમે જણાવ્યું ત્યાર પછી આપણે બીજા દિવસને પ્લાનિંગ છે એવું કહું તો આપડે કિલ્લાઓ અને સંગ્રહાલય અને સંસ્કૃતિ જોવા માટે જશું તો ત્યાં આપણે નાહરગઢ કિલ્લો છે કે અરવલ્લીની પહાડીઓ પર બનેલો એક કિલ્લા પરથી આ જયપુર શહેર નો પનોરોમિક નજારો દેખાય છે સવારના સમય અહીં ફરવાની મજા જ આખી અલગ છે. અને ત્યાર પછી છે ત્યાં. આલ્બર્ટ વલ્ડ મ મ્યુઝિયમ. ત્યાં રામનિવાસ ગાર્ડનમાં આવેલું આ રાજ્યનું સૌથી જૂનું સંગ્રહાલય જેનું ઇન્ડો સા સારાને વાસ્તુ કળા અને અદભુત છે સાંજે અહી હજારો કબૂતરો સાથે ફોટો પાડવાનો ભાવો પણ મળે આપણને અહિયાં અને ત્યાં છે પત્રિકા કી જવાહર સર્કલ પાસે આવેલો આ ગીત તેની રંગબેરંગી અને કલાત્મક રાજ રાજસ્થાનની પેન્ટિંગ માટે સ્પેશિયલ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. પછી ત્યાં છે આપડે ચોકી ધાણી રાત ત્રી ના ભોજન માટે ચોકડી જાણી જાઓ અહી તમે રાજે થાની ગ્રામીણ સંસ્કૃતિ અને લોકનૃત્ય લોકસંગીત ત્યાર પછી ઊંટની સવારીઓ અને પરંપરાગત ભોજનનો લાભ મેળવી શકીએ અને ત્રીજા દિવસનો જે પ્લાન છે તેમાં આપણે કહીએ તો ગલતાજી મંદિર છે જે પહાડીઓની વચે આવેલું આ પ્રાચીન તીર્થ સ્થળ છે અને કુદરતી ઝરણા અને સેંકડો વાંદરાઓ માટે ટે જાણીતું છે અથવા સમય હોય તો આપણે ગોવિંદ દેવજી મંદિર અથવા ગીરિયા મંદિરની પણ મુલાકાત લઈ શકીએ. અને ત્યાર પછી જયપુર ની પ્રખ્યાત આપડે જે કયુ છે બ્લુ પોટ્રી તો હસ્તકલાથી જ્યાં આપણે કોઈ પણ ખરીદી કરવી હોય તો ત્યાં આપણે રસ્તામાં જઈ પૂરની પ્રખ્યાત પ્યાજ કચોરી અને મીઠાઈઓમાં ઘેવડ તથા માવા કચોરી નો સ્વાદ પણ આપણે માણી શકીએ તો આ રીતે મારો ત્રણ દિવસ નો પ્લાન છે તો તારે શું કાઈ એડ કરવું છે આમાં.
હા એમાં ઘણી રહી ગઈ કેમકે મને વાત કરી કે આમેર કિલ્લો એ તો બઉ મસ્ત છે કે જે ભવ્ય રાજપૂત કિલ્લો અને અદભુત કૌતરવી અને મેહેલ માટે પ્રસિદ્ધ છે. તેની સાથે સાથે હવા મેહેલ જે ઈ ઓગણીસો ટેપ્પણ બાનિયો અ ધરાવતી અને ગુલાબી પથ્થરો છે ને ઐતિહાસિક મહેલ છે.
હલો. હલો. હલો. ફોન હવે વધારે સોતી ગયો આવે ને ફોન ના આતો હું કેટી મારે બાકી એકલા ઘરમાં બરાબર હલો. હા અત્યારે જવું જોઈ નતર આરામ થી થાકી જઈ. કાપી નખાય ભાઈ હવે, ઈજ પણ કાપ.